એ.
હેલો કેમ છો.
હલો નમસ્તે.
નમસ
બસ મજામાં તમે કેમ છો.
બસ મજા આમાં મજા. જમાં.
સારું તો આજે આપડે એક વિષય પર વાત. કરવાની છે તો મને એમ વિચાર આવ્યો કે ચલો આજે આપણે એક ટોપિક. પર વાત કરીએ તો એટલા માટે મેં તમને ફોન કર્યો. તો આજે આપણે એક ટોપિક પર વાત કરશું ને એ. પીછે ફિલ્મો અને મનોરંજન તો આના વિશે આપ. આપડે આજે વાત કરીએ. તો હવે હું. તમને વાત કરું મારી તો કે મને ફિલ્મ જોવું તો બહુ જ ગમે છે જેમ. કે કોઈ બી નવી. ફિલ્મ રિલીઝ થાય છે તો હું ફસ્ટ તો એને કહેવાય ને કે ફોનમાં ડાઉનલોડ કરી લે. તી હોઉ છું બિકોઝ મને. બહુ જ શોખ છે ફિલ્મો જોવાનો અને જેનાથી શું છે કે આપણું માઈન્ડ. પણ ફ્રેશ થાય મનોરંજન થાય અને આપ. આપણને ઘણું બધું એવી ફિલ્મો પણ છે કે જે આપણને જીવનમાં. ઘણું બધું શીખવાડી પણ જાય છે એટલે આપણા જીવન માટે પણ એ બહુ જ. ઉપયોગી છે એમ કે. ઘણું બધું શીખવાડી જતી હોય છે તો મને ફિલ્મો જોવું તો બહુ જ ગમે છે. અને બીજું કે એવી ફિલ્મો જે હોય છે કોમેડી હોય છે કે પછી. પેલી હોરર હોય છે તો એ ફિલ્મ હું થોડી એકલી નથી જોતી. બિકોઝ હોરર ફિલ્મ એકલી જવાથી મને ડર પણ લાગે છે એટલે મારા. ફેમિલીઝ હોય ફ્રેન્ડ્સ હોય તો એ લોકો જ અમે જોડે જોઈએ છીએ એમ કે. ક્યારેક કેવો કે એકબીજાના ઘરે ભેગા થઈએ અને જે ફિલ્મ હોય એ અમે ડાઉનલોડ કરી અને સ્ક્રીનમાં કા તો પછી ટીવીમાં લગાવતા હોઈએ છીએ જેનાથી શું છે કે બધા સાથે મળીને અમે ફિલ્મો જોતા હોઈએ છીએ. અને પછી કેવું છે કે કોઈક અમુક ફિલ્મ એવી પણ હોય કે જે અ મોટી બી હોય અને એમાં મેન તો શું છે કે આપણને ઘણું બધું શીખવાડે એનાથી આપણને ઘણી બધી પ્રેરણા પણ મળે તો એ ફિલ્મો પણ અમે સાથે મળીને જોતા હોઈએ છીએ અમુક ફિલ્મ એવું હોય કે આપણે ફેમિલી સાથે જોઈ શકીએ. અને અમુક ફિલ્મ એવી હોય કે આપણે ફ્રેન્ડસ સાથે જોઈ શકીએ તો અમે કેવાય ને કે બે મહિને કે ત્રણ મહિને એમ બે ત્રણ વખત અમે ફિલ્મો જોવા થિયેટરમાં પણ જતા હોઈએ છીએ તો બહુ જ મજા તી હોય છે એમ અને અત્યારે તમને ખબર હોય તો પેલી લાલો ફિલ્મ જે આવી તી બરાબર એ ફિલ્મ તો ખરેખર બહુ જ સરસ છે અને એ ફિલ્મ તો મેં છે ને બે ત્રણ વખત જોઈ લીધી છે છતાં બી એમ થાય કે આપણેે એ ફિલ્મ જોયા જ કરીએ કેમ કે ફિલ્મ જ એટલી સરસ છે એનું જે કેહેવાય ને કે એનું જે સ્ટોરી છે ઈ એકદમ સારી છે કે જે બી લોકો છે એને બી ઘણું શીખવાડી જ તી હોય છે તો મારા માટે તો બહુ બેસ્ટ છે એમ તમારા માટે તમારી ફિલ્મ જોવું તમને ગમે છે?
હા બિલકુલ કેમ કે અમે પણ ક્યારેક બધા અ મિત્રો હોય છે કે ક્યારેક બધા એક દિવસે અમારુ એક ગ્રુપ છે એમાં બધા મિત્રો અમે જોઈન છીએ જેમ કે કોઈ બાળપણ ના હોય મિત્રો કે પછી સ્કૂલ ટાઈમ ના કોઈ મિત્રો હોય છે. અમારું એક ગ્રુપ છે તો એમાં અમે જયારે પણ કંઈક એવો મેસેજ કરીએ કે ભાઈ આપણે મૂવી જોવા જવાનું છે તો આ તારીખ કે રિલીઝ થશે એમ તો જેને કઈ જેને બી આવવું હોય તે વોટિંગ કરજો એમ તો આ તારીખે આપડે જશું એમ તો દરેક વ્યક્તિ પોતાની વ્યવસ્થાના ભાગરૂપે અગાઉ જ બધા નક્કી કરી લે એમ અને પોતે બધા જે દિવસે જવાનું હોય એ દિવસે કોઈને કોઈ કામ ઉપર જતા હોય તો એ એને અગાઉ કઈક મેનેજમેન્ટ કરી લે કે હવે આ તારીખે આપણે જવાનું છે. એમ બધા જોડે મિત્રો જોડે એમ તો પછી એ રીતે બધા મિત્રો અમે નક્કી કરીએ અને પછી થિયટરમાં બધા અમે લોકો અ જોવા જતા હોય છે એમ તો આ હમણાં જ એક ફિલ્મ આવી હતી જે થયેટરમાં હમણા હજી એક એક મહિનો પણ નથી થયો જે કઈક પ્રોકોટાઈલ ટુ કરીને કઈક હતી ક્રોકટાઈલ ટુ કહીને હા તો એ હા હા હા તો અમે બધા મિત્રો બધા કેતા હતા કે આમાં ક બઉ રિવ્યુ બઉુ બધા છે એમ તો આમાં કઈક હશે તો આપડે ચાલો ને જઈ આવે એમ તો બધા કે ચાલો જઈ આવે એમ તો પછી અમે બધા લોકો હ એક સાથે બધા જોવા ગયા હતા એમ એ મૂવી એમ તો સરસ હતી મૂવી એમ એમાં પણ કઈક હોય કઈક કઈક લોકોને એમાં કઈક એક્શન હોય કે કઈક સ્ટોરી હોય અમુક લોકોને ગમતી હોય કે ના ગમતી હોય પણ કઈક ને કંઈક એમાંથી કઈક એવું પાત્ર હોય છે કે એમાંથી કંઈક ને કંઈક શીખવા મળે એવું હોય તું એમ તો દરેક હા હા હા કોઈ પણ મુવી ખરાબ કે એવી હોતી નથી. પણ એમાંથી કઈક એવું શીખવા જેવું હોય તો જ એ મુવી બની હોય એમ એમને એમ તો એ કઈ મુવી બનાવતા જ ના હોય એમ બાકી તો બીજી તો ઘણી બધી હા ઘણી બધી મુવી હોય છે જેમ કે સાઉથ વાળાની હોય કે. બધી ઘણી બધી મુવી હોય છે. પણ એ તો આપડે ક્યારે જોઈ નથી એટલે અ ખ્યાલ ના હોય એમ. આપડે તો કઈ ગુજરાતી હોય કે પછી ગુજરાતી છીએ એટલે ગુજરાતીમાં રસ હોય આપણને વધારે. પછી બોલીવુડ છે કે એ બધી મુવી છે. હિન્દીમાં હિન્દી લેંગ્વેજમાં હોય તો એ બધી વધારે જોતા હોઈએ છે. અને એમને ક્યારેક પછી એવું થતું હોય છે કે બધા લોકો ફ્રી ના હોય શકે એમ મૂવી જોવા માટે તો પછી અમે એવું કરતા કે એક ફ્રેન્ડ હોય એના ઘરે ઈ ફ્રેન્ડ હોય ઈ ઈ સ્ટડી કરતો હોય ને એની રૂમ ઉપર કોઈ ના હોય એમ એ હોસ્ટેલ ઉપર રેતો હોય. અમે બધા લોકો ન્યા પછી લેપટોપમાં બધા જોતા હોઈએ છે ભેગા મળીને તો એ પણ એ કઈક મજા અલ ગ હતી એમ એટલે એ પણ એક અલગ જ રોમાંચક અને એક દશ્ય થતું હોય છે એમ એટલે એ પણ એક અલગ જ મનોરંજન થતું હોય.
હા કે તમે જેમ વાત કરી કે હોસ્ટેલમાં આપણે હોઈએ તો અમે બી હોસ્ટેલમાં હતા. તો કેવું હતું કે ત્યાં છે ને અ સમજી લો કે દરરોજ તો અમને પેલું ટીવી જોવા માટે કે અમારે ત્યાં શું હતું કે સ્ક્રીન લગાવતા એમ. તો દર સન્ડેના અમારા હોસ્ટેલમાં એવું હતું જ પહેલેથી પ્લેનિંગ જ હતું. કે આપડે દર સંડે ના આવું સ્ક્રીન ઉપર કોઈ પણ એક મુવી જોઈશું એમ. તો અમે જયારે હોસ્ટેલમાં રેતા ને ત્યારે બી એમ કેમ કે અમારી પાસે ફોન એલાઉડ નતો ત્યારે હોસ્ટેલમાં. તો હવે ફોન તો હોય ની એટલે આપણે કાઈ એક્ટિવિટી બી કરી ના શકીએ એમ તો અ કેવું કે અમારે દર સંડે ત્યાં સ્ક્રીન લગાવી અને ત્યાં અમને મૂવી દેખાડે. તો અમે લોકો સજેસ્ટ કરતા કે અમને આજે આ મુવી જોવું છે. તો ઈ પહેલેથી એની અગાઉ તૈયારી કરી અને ડાઉનલોડ કરી રાખે. અને પછી સાંજે અમે બધા જ ફ્રેન્ડસ જે હોઈએ બધા જ નવ વાગ્યાનું ટાઈમ હોય એટલે અમે એ ટાઈમે મુવી જોવા જઈએ. એમને સમજી લો કે બાર એક વાગ્યા સુધી મુવી ચાલે એટલે ત્યાં સુધી ફૂલ ઈન્જોય કરીએ. વચ્ચે નાસ્તો બાસ્તો બી કરીએ. કેમ કે હોસ્ટેલમાં તો હવે એવું જ હોય બધા ફ્રેન્ડસ હોય એટલે મોજ પડી જાય એમ. અને વચ્ચે તો ફોન બી યુઝ કરવા ના આપે અને દર સંડે જ અમને ફોન આપતા કે જેથી અમે લોકો ઘરે બી વાત કરી શકીએ અને આ રીતે થોડું માઈન્ડ ફ્રેશ બી થઈ જાય, તો અમારે આ રીતે હોસ્ટેલમાં હતું. અને એમાં પણ અમે લોકો જ સજેસ્ટ કરીએ કે ભાઈ અમને આ મુવી જોવી છે જે હમણાં લેટેસ્ટ રી રિલીઝ થઈ છે. તો એ મુવી અમને દેખાડે અમારા જે સર, મેડમ હતા ને એ વોર્ડબોય એ લોકો એમ.
હા હા બિલકુલ બિલકુલ. ઘણી બધી એવી મુવી હોય છે કે જે ઐતિહાસિક રૂપે હોય. ધાર્મિક રૂપે હોય શકે અને પછી ફેમિલી જોડે જોઈ શકાય એવી પણ હોય શકે. અને બહુ બધી મૂવી અલગ અલગ હોય શકે એમ એટલે બધા ઘણા બધા નો ઇન્ટરેસ્ટ અલગ અલગ રીતે હોય કે કોઈને સ્ટોરી લવ સ્ટોરી હોય તો એ પ્રકારની મૂવી ગમતી હોય કે કોઈ ઐતિહાસિક હોય કે પછી કેવાય ને કે ગુજરાતી માં પેલી મોરે મોરો વાળી હોય એવી ઘણા ને ગમતી હોય એટલે દરેક લોકો નુ કઈક અલગ અલગ હોય છે એમ જોવાનું મનોરંજન માટે એમ અત્યારે તો ઘણી બધી હા ઘણી બધી વસ્તુઓ છો અત્યારે ઉપલબ્ધ હોય છે કે જેનાથી દરેક વ્યક્તિ કઈક ને કઈક મનોરંજન પોતે જાતે જ મેળવી લે તો હોય છે એમ એટલે અત્યારે તો એ બધા સાધનો આવી ગયા છે જેનાથી વ્યક્તિ અત્યારે એકલો પણ હોય છે એકલો પણ ઘણા વ્યક્તિને એકલું પણ રહેવું ગમતું હોય છે કે જેનાથી એ વ્યક્તિ જાતે જ મનોરંજન મેળવતું હોય છે એટલે ઘણી બધી એવી વસ્તુ તુ હોય કે જે મનોરંજન ના ભાગરૂૂપે ફિલ્મો કોઈ વ્યક્તિ ફિલ્મ જોતો હોય કોઈ વ્યક્તિ થિયેટર માં જોવા જ તું હોય તો ઘણા મોબાઈલમાં પણ જોતા હોય છે એમ તો ઘણા ને પછી અલગ અલગ વસ્તુ હોય એમ દરેક વ્યક્તિ
હા મારે પણ એવું જ હોય ભાઈ કે ક્યારેક કેવું મન થાય ત્યારે હવે આપે હર વખ તે તો થિયેટરમાં ના જઈ શકીએ એવું પોસિબલ પણ ના હોય એમ તો મારે પણ એવું જો હોય કે હું ફોનમાં બી ક્યારેક મને મુવી ગમે છે અથવા તો કોઈ મારી સિરિયલ છે કે કોઈ એવું અહ કેવાય ને વેબ સિરીઝ છે એ મને ગમતી હોય તો હું ડાઉનલોડ કરી અને વચ્ચે પણ જોઈ લે તી હોઉં છુ કેમ કે હર વખતે આપણે મુવી થિયેટરમાં જોઈએ એવું પોસિબલ ના જ હોય તો અને ક્યારેક ફ્રેન્ડ્સ બી કોઈ કામમાં હોય તો એ પણ બીઝી હોય તો કે મન થાય એટલે આપણે મોબાઈલમાં પણ જોઈ લઈએ કે મોબાઈલમાં તો આપણે બધું આજે જોઈ શકીએ છીએ એટલે એ પણ એક સારું વસ્તુ છે એમ તો ક્યારેક એમ થાય કે આજે બઉજ કંટાળો આવે છે કે થોડું કેવાય ને માથું દુખે છે તો આ થોડું માઈન્ડ ફ્રેશ કરવા માટે આપણે થોડું એક્ટિવિટી કરતા હોઈએ છીએ કે ચાલો આજે એવું કોમેડી શો જોઈ લઈએ કે તેનાથી શું છે કે માઈન્ડ બી ફ્રેશ થઈ જાય અને આપ આપણને મજા પણ આવી જાય એમ એટલે ઘરે બી ક્યારેક અમે લોકો એવું કરતા હોઈએ છીએ કે અહ કહેવાય ને થિયેટર જેવું જ આમ શો કરી દેતા હોય છે પોપકોર્ન સાથે હોય મુવી ચાલુ હોય અને એ પણ જે ભાઈ બેનની મજા છે ને એ પણ કઈક અલગ છે એટલે મુવી જોવી તો અમારા ઘરમાં બધાને જ ગમે મારા દાદા દાદી હજુ છે એ લોક કો ને બી બઉ ગમે એમ કેમ કે એ લોકોને શું કે ગુજરાતી મુવી તો પેલાના વખત માં શું ગુજરાતી મુૂવી આવતી જે વિવાહ ને એવી બધી હમ સાથ સાથ હે એવી બધી હજી એ લોકોને બઉ ઇન્ટરેસ્ટ એટલે ક્યારેક એ લોકોને મન થાય તો ત્યારે હું એમને ટી વી માં પણ લગાડી દેતી હોઉ છું એટલે અમારા ઘરમાં બધા શોકીન છે મુવી જોવાના એટલે આમ બો મજા પડી જાય કે બધા સાથે મળીને જોઈએ એમ
હા બિલકુલ બિલકુલ જોવી જોઈએ હા તો પાછા મળીશું આપડે એક નવી શરૂઆત સાથે
સારું સારું ચલો આવજો બાય.
હા હા આવજે.